હલો
હેલો
હલો જય શ્રી કૃષ્ણ હા બસ મજા છે હો તમે કેમ છો
હું મજામાં છું તમે બોલું જો આપને શું છે આજે એજ્યુકેશનની શું ઇમ્પોર્ટન્સ છે આ બધી વસ્તુ પર વાત કરવાની છે ઠીક છે
હા
તમે જો એજ્યુકેશનની શું છે આજે તો બહુ બધી ઇમ્પોર્ટન્સ છે પેલા જમાનામાં શું હતું જુકે છોકરાઓ લોકો ઇટલા બઘાં નથી ભળતું તું તો બી આપના કામ કરી લેતા હતા લ આજના જમાના તો એજ્યુકેશન વધારે જોઈએ વધારે અમુક અમુક જગ્યા પર બધા છોકરા એજ્યુકેટેડ હોય તમારું છોક થોડુ કમ એજ્યુકેટેડ હોય તો એ આ લડાઈમાં આગળ ન નીકળી શકે એમને કઈ નોકરી છે એને શું નોકરી કરવાની હોય એમને કેવી રીતે વર્ક કરવાનું છે આ એમને બધી રીતે ખબર ન ચાલે કેમ કેમ કે અગર એમની એજ્યુકેશન સારી નથી એમને ઈંગ્લિશ આવડતી નો હોય એમને કંઈ વસ્તુ નથી સમજમાં આવતી તો એની એના કારણ છે કે એમની એજ્યુકેશન સારી એજ્યુકેશન નથી થઈ આ વખતે એવો પ્લાન છે કે ભ જે બી છોકરાઓ ભણે આ એજ્યુકેશન સારી બણે થોડું બણે પણ સારું બણે કે એજ્યુકેશનની લાઈફ બહુ ઇમ્પોર્ટન્ટ એજ્યુકેશન ઉપર એમની આખી લાઈઇફ ડિપેન્ડન્ટ છે હવે છોકરાઓ સિંગલ છે પછી એમની શાદી થાય છે પછી એમની પછી આને વાઈફ આવશે આ બી એમને ભરોસે આવવાની છે પછી એના છોકરાઓ થશે પછી આ બી તો આ અમે એજ્યુકેશન સારી રહેશે તો છોકરા લોકો આપની જિંદગીમાં આગે બળી શકી છે અને એજ્યુકેશન સારી ન હોય એમને કઈ આવડતું ન હોય તો કેવી રીતે તને ટફ આજો ટાઈમ બઉુ ટફ છે તમે ત્યાં બી ઇન્ટરવ્યુ દેવા જાવ ત્યા તમે પચાસ સવાનું તમે હછો ન તમારું માઇન્ડ શદ તમે બધું આવડે તો તમે કહી શકો છો તો તમારી જોબ તમે મળી શકે છે તમે જ તમારું માઈન્ડ શાર્પ નહીં હોય તમે કઈ આવડતું ન હોય પછી તમારે એ મસ્ નોર્મલ કામ કરવાનું છે જે તમે દસ હજાર રૂપિયા આપી દેશે ફાઈવ થાઉઝન્ડ આપી જ તો આનાથી તમારું જીવન અ આ માટે એજ્યુકેશન સારી રીતે હોવી જોઈએ એ બહ સારી વસ્તુ છે
હા તમારી વાત એકદમ સાચી છે કારણ કે અત્યારે હું મારો પોતાનો જ જે દીકરો છે એ પોતે સ્ટ્રગલ કરે છે કે ભઈ સારું એવું ભણેલું છે આઈટીમાં ભણેલો છે બધું જ છે પણ નોકરી મેળવી બહુ અઘરી થઈ ગઈ છે આ આ અત્યારે તમે જોવ તો કેવું છે કે એટલા બધા લોકો બધા આઈટીમાં જ ગયા છે વધારે પડતા
હમ હા તો છે
નોકરીઓ ઓછી થઈ ગઈ અને બધા કોમ્પ્યુટર ઉપર જ કામ કરવા લાગ્યા છે તો થોડોક બધાને પ્રોબ્લેમ આવે જ છે એ ઘણું બધું સ્ટ્રગલ કરવું પડે છે એક જ જોબ માટે એને ઇન્ટરવ્યૂ લે છે તો એમાં એને ઘણા એક તો પેલા એક્ઝામ એક્ઝામ આપવી પડે છે એ એક્ઝામમાં પાસ થાય ત્યાર પછી તો એ લોકો ઇન્ટરવ્યુ ગોઠવે એના પછી એ લોકો એને બોલાવે અને ત્યાં એને બધું અને સ્કીિલ્સ બહુ જરૂરી છે અત્યારે
હા તો તમે આ તો તમે સાચું હમ હમ
સ્કીલસ હશે ને તો એ ગમે ત્યાં આગળ નીકળી શકશે એટલે નાના હોય ત્યારથી જ એમને બધું શીખવવું જરૂરી થઈ ગયું
હમ આ તો તમે સાચું કીધું છે ને તમે જો તમે જાય તમા છોકરાનું તમારા અક્ષર બનેલું હોય છે પછી એમને શું છે એમને છોકરી બી એવી રીતે પડેલી ગમે તો એમને પઢી લીખી ભનેલી કેમ કે અવે જો એ આસ સ્ટ્રગલ કરે છે પોતાની લાઈફમેં એમના પર બર્ડન છે એમને શું કરવાનું છે એ પરિવાર સંભળવાનું છે એમને પોતાનું ખર્ચો બી થાય છે આજ નોકરીઓ મેં કેટલા થર્ટી થાઉઝન્ડ થર્ટી ફાઈવ થાઉઝન્ સેલરી આપે છે આમાં બધી રીતે તમે કઈ નથી કરી શકતા તો આમાં એક સપોર્ટ હોવવી જોઈએ બહુ સારી વસ્તુ છે છે તમે તમારી વાઈફ અગર ભનેલી છે તો તમે આ બીમ ઇન્ટરવ્યુ દઈ શકે છે પછી આ કમાવી શકે છે એમાં કોઈ વાંધો ન હોવો જોઈએ ક્યુંકી એમાં અગર બંને મલીને કમાવે તો ઘર સરખી રીતે પન સંભાળી શકે છે અને એમની વાઈફની બી હાઉસવાઈફ હઉ ફ બી છે એમને ભાવનું અગર એ જોબ કરે છે તો આ બી સારી વસ્તુ છે કે આ બી ચાર પૈસા કમાવે છે આપણા હસબેન્ડ સાથે ઉભી રહે છે મેઈન પોઈન્ટ છે કે આ ભણેલી છે આ બધું કામ કરે છે તો એમની નોલેજ ભળે છે કઈ કાઢતી નથી આ તમે જયારે નોલેજ ભળે છે આ છો લોકો ને એ બી નોલેજ આપ શકીયે છીએ જો એજ્યુકેટેડ તમે જો એમને સાથે તમે વધારે વાત ન કરવી પડે તમે એક છોટુંશું બાત બોલો પછી એ સમજ સમજદાર છે તો સમજ સમજી જશે જે એજ્યુકેટેડ ન હોય એમને સાથે તમે કાઈ બી બોલો આ બધી વસ્તુ નથી સમજવાના કેમ કે એમને સમજ તી નથી કે આ શું કે છે આની આપણી પોતાની બાતને શું સમજ નથી આવતી એમને કં તમે કહેતા રહોતા કાંઈ સમજ નથી આવતી પણ જે કહું છું એજ્યુકેટ આના માટે જ છે કે જ્યારે કંપની છે બડી બડી મોટી મોટી આમાં બી એજ્યુકેટેડ લોકો એમાં જોઈએ છે કે આ લોકો બધી રીતે ઓફિસની કામ અને એન્વાયરમેન્ટ આ બધી રીતે સમજી શકીએ અને એક એન્વાયરમેન્ટ શું છે એજ્યુકેટેડ લોકો હોય આનાથી કંપની સારી રીતે સમ સમાલી શકે છે જ્યાં સુધી એજ્યુકેટેડ ન હોય આ લોકો તમારા ઉપર કઈ વસ્તુ સારી રીતે ન કરે કેમ એમને લાગે કે મારા હું જો કેવું છું આ સારું વસ્તુ ચાહે એ ગલત થવાય તો આ કોઈની માનસેસ નહી આ માટે બી તમારે એજ્યુકેટેડ થવાનું બહુ જરૂરી છે આ બધી વસ્તુમાં તમે કાંઈ બી જાઓ તમે કાઈ ટિકિટ કરવાની છે તમે કાઈ જવાનું તમે માર્કેટમાં શોપ પિંગ કરવા તમારે જ્યારે તમે એજ્યુકેટેડ છો તમારૂ કોઈ પાગલ નથી બનાવી શકતું તમે કોઈ તમે કોઈ પરેશાન નથી કરી શકતું તમારે વધારે પૈસા નથી લઈ સકતા કેમ કે તમે એજ્યુકેટેડ છો આખો હિસાબ લાવીતા ત પોતે એમને કહી શકો છો કે તમે મને ફફ ર કેમ આપ ત તમને એ રૂપીસ આપવા ના હતા તો આ બધી વસ્તુ છે જ્યારે તમે એજ્યુકેટેડ છો ત્યારે તમારી સાથે થવાની છે તમે એજ્યુકેટેડ નથી તો કોઈ બી તમારો ફાયદો ઉપાડી શકે છે તમે સ્કૂલ જાઓ આજકાલ તો તમે છોકરા લોકોને ભણાવો તો તમારા બી સ્કૂલ પોતે એનું તમારો એન ઓ એ ઓ ઈન્ટરવ્યુ થાય છે કે તમારો ઈન્ટરવ્યૂ થશે પછી તમારા છોકરાઓ ને એડમિશન કાફી બધી સ્કૂલમાં એવો રૂલ્સ છે તમે ભનેલા છો તો તમે તમારા છોકરોને બી એવી રીતે બનાવી શકો છો તમે એનું હોમવર્ક છે આ બધીના પ્રોજક આ બધી રીતે કરી શકો છો તમે એજ્યુકેટેડ નથી પછી તમે શું સમવાસો છો તો આ બધી વસ્તુ છે કે તમારે એજ્યુકેટેડ હોવાનું બઉ જરૂરી છે
હા તમારી વાત એકદમ સાચી છે કે અત્યારે છોકરો ખાલી ડિગ્રી લઈને લઈ લેશે તો ચાલશે નહીં છોકરીઓએ પણ લેવું જ પડશે અને હસબન્ડ વાઈફ બંને જોબ કરવી જ પડશે તો જ એમનું ગાડું ચાલશે છે અને એ એમના છોકરાઓને સરસથી સમજી શકશે અને એમનો જે સ્કૂલમાંથી જે કંઈ પ્રોજેક્ટ આ તે ઘણું બધું હોય છે તે બધું એ લોકો સંભાળી શકશે બાકી એજ્યુકેશન વગર આ અત્યારે કશું જ નથી અને સારું ભણવું જરૂરી છે બધું બધી જગ્યાએ જોબ એટલી આસાનીથી મળતી નથી એટલે જો સારી રીતે એને સારા પર્સન્ટેજથી ભણેલા હશે ને તો એ લોકોને સારી એવી જોબ મળી જશે અને પછી કાઈ આગળ જતા એને પ્રોબ્લેમ નહી થાય અટલે બંને બંને છોકરા છોકરી એ બેએ આજના જમાનામાં ભણવું ખૂબ જરૂરી છે અમારો જમાનો અલગ હતો જ્યારે ત્યારે કેવું એજ્યુકેશનનું એવું ચાલતું હતું પણ હવે તો છોકરીઓ પણ ભણે જ છે અને છોકરાઓને સપોર્ટ કરે છે તો એને લીધે આ એમના છોકરાનું ભવિષ્ય પણ બહુ સારું થશે.
એવું જો મારી સાથે હું થયું હતું કે શું માર મારે પાસે બી માસ્ટર ડિગ્રી છે તો હું કાઈ બી ચાઉં મારે કઈ બી જોબ જોતી હોય તો માસ્ટરિગ્રી ડિગ્રી એમને આપી દઉં છું સ્કૂલ મારો કોલેજ બઉ સારા સ્કૂલ છે આમાં એજ્યુકેશન બઉ સારી હતી હતી તો મને કાઈ કેવાની મને ઈન્ટરવ્યુની જરૂરત નથી પડતી પછી તમે આ સ્કૂલ તમે કર્યું છે આ તો બહુ સારું સ્કૂલ છે આ બહુ સારુ કોલેજ છે તમારી પાસે એવી ડિગ્રી છે તો તમારું એમાં જોબ સિલેક્શન થઈ જાય છે તો આ બધી વસ્તુ છે તમાર જ્યારે તમાર છોકરો ભણે ત્યારે તમારી બધી વસ્તુ બ ધ્યાન રાખવાની તમે એને કયો સ્કૂલને મોકલો છો તમે એને કયા એન્વાયરમેન્ટને મોકલો છો તમે એનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું છે તમે એનું એનુ ઈંગ્લિશ સારું છે નથી જો તમે હમણાં તો ઈંગ્લિશ સુધી ઈંગ્લી કોઈને ઈંગ્લિશ નથી આવડતી હો તો આ બધી વસ્તુ ચાલશે જ નહીં તો આ આખી ચીજો આખી કમ્પ્યુટર આખી માર્કેટમાં જોબ બધી મે ઇંગ્લિશ જોઈએ છે તો આ બધી વસ્તુ તમારે જોવાની કે એજ્યુકેશન માંડે તમારે ઇંગ્લિશ લેવાનું જ છે પછી તમે હિન્દી તો આવડતી હોય બધાને ગુજરાતી આવડતી પછી ઇંગ્લિશ આવવાની બહુ જરૂરી છે તમે કઈ બહાર જાઓ ત્યાં તો ઇંગ્લિશ જ જોશે તમે બધી વસ્તુ ઇંગ્લિશમાં ભણવાની છે. તો એમાં શું કહું છું કે તમારે છોકરાઓને બધી રીતે તમારા છોકરા કઈ ભણે એમને કઈ કોશન નથી આવતું પછી તમારે પેલા રીડ કરવું પડશે તમને સમજાવવું પડશે અને તમે કઈ નથી પડે આવું તો તમે કેવી આજ જાવશે કઈ પાસે ના જવાના કે મમ્મા પાસે આવવાના છે પપ્પા પાસે આવવાના છે
હમ સાચી વાત છે કારણ કે ઈંગ્લિશ વગર તો કઈ જ નથી આજના જમાનામાં અ એક માતૃભાષા તરીકે આપણે ગુજરાતી લઈએ છીએ અને આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે એટલે એ પણ આપણે લઈએ છેએ પણ બાકી બધું આ આખું એજ્યુકેશન ઇંગ્લિશ ઉપર જ છે એટલે આપણે ઇંગ્લિશ તો ભણાવવું જ પડે અને છોકરાઓને સમજાવવા જ પડે કે ભાઈ તમારે ભણવાનું જ છે અને જો કોઈને બિઝનેસ પોતાનો હોય તો સારી વાત છે બાકી જો જેના મમ્મી પપ્પા જોબ કરતા હોય એમના છોકરાઓને તો ભણવું જ પડશે તો એ લોકોને શું સારી જોબ એને પણ જોબ જ કરવી પડશે જે લોકોને પોતાનો બિઝનેસ છે એ લોકોને એના છોકરાઓ બિઝનેસમાં જશે પણ એના માટે એજ્યુકેશન તો જોશે શે એના ડિગ્રી તો જોશે જ એટલે છોકરાઓને ભણાવા તો પડશે જ અને એ બહુ નાનપણથી જ આપણે એને કેવું પડે કે ભાઈ દીકરા તું ભણ અથવા તો આપણી દીકરી હોય તો એને પણ કેવું જ પડશે કે ના ભાઈ તમારે ભણવું તો પડશે અને સારી રીતે ભણવું પડશે.
હા તો તમે સાચું બોલો છો કે આ બધી વસ્તુ આ બધ છોકરા લોકોમાં એમસ હોય છે જયારે એમનું એક્ઝામ આવે છે તમે એને કેની પ્રિપેરેશન એક સાથે કરવું પડે છે એમને કઈ સમજ નથી હો તો હું શું કરું આ વસ્તુબી તમે એમને પહેલાથી જ ના કીધો કે ત્યારે આ વસ્તુ આજે ખતમ કરવાની છે આ વસ્તુ આજે બનવાની છે તો એમને શું છે બર્ડન નથી આવવાના આના ઉપર પછી એ સમજી જાયશે જયારે એ એક બે દિવસ આખું કોર્સ કમ્પ્લીટ કરવાનો છે ત્યારે એમને કાંઈ સમજ નથી આવતી એ અંડરસ્ટુડ નથી થતા કે મને શું કરવું છે આ ખાલી બાળપણ ભણે અને જઈને એક્ઝામ આપી દે આમાં આપણા છોકરાનો લોસ થવાનો છે આ બાત સાચી છે. જ્યા મે તમે જો તમે એમનું ડેલી ડેલી તમે એમને ભણાવસો છો તો આમ આખું સમજીને કરશે પછી એમને થોડું થોડું થોડું થોડું આ બધી વસ્તુને સમજમાં આવશે પછી આગે ને એક્ઝામ માટે પછી પરફેક્ટ થઈ જશે. જે ત્રણ દિવસ મે તૈયારી કરશે આખી સિલેબસ કેટલું મોટું સિલેબસ હોય છે આ કરશે પછી એમને કંઈ સમજ નથી આવવાનું થોડું થોડું પડે તો શું છે એમની એજ્યુકેશન એટલી બધી સારી રીતે નથી થવાની જેતના કે ડેલી ડેલી થોડું થોડું ભણીને થવાની છે.
હા તમારે એ સાચું રોજ આજનું રોજ કરવું જ પડશે એ લોકો લોકોને આજનું આજનું કર્યું. આજનું પરફેક્ટ કરી જ દેવાનું તો જ એને એક્ઝામ ટાઈમે બર્ડન નહીં પડે એ બરાબર છે બાકી તો એક સાથે કાઈ કોઈ કરી શકે કે નહીં અને આજનું એજ્યુકેશન પણ થોડુંક હાઈ લેવલનું થઈ ગયું છે એટલે એ લોકોને રોજે રોજનું કરવું જ પડશે અને ઘણા બધા વિષયો ઉપર એ લોકોને કામ કરવાનું છે કંઈ એક જ સબ્જેક્ટ નથી આવવાનો. કે ચાલો એને ચાલી જશે.
ઠીક છે પાછો કરીએ ઠીક છે પાછો કરીએ જય શ્રી કૃષ્ણ.